હા મારો અવાજ તમને આવી રહ્યો છે.
અવાજ આવી રહ્યો છે.
હા નમસ્કાર.
નમસ્કાર.
કેમ છો?
બસ મજામાં.
હા તો અત્યારે તમે ફ્રી હોય તો મારે થોડી તમારી સાથે હોડીના ટોપિક ઉપર ચર્ચા કરવાની હતી.
હા.
હા તો હોળીનો માહોલ મને અત્યારે યાદ આવી ગયો.
હમ હોળીનો માહોલ જ એવો છે.
હા હોડી આવે એટલે વાતાવરણ જ બદલાઈ જાય છે.
ચારે બાજુ રંગો દેખાવા લાગે
હા રંગો તો દેખાય પણ દુકાનોમાં પણ ઘણી બધી ચહેલ પહેલ થઈ જતી હોય છે રંગો ખરીદવા માટે બીજે દિવસે ધૂળેટી હોય તો પિચકારીને રંગો ખરીદવા માટે ઘણી બધી દુકાનોમાં પણ ચહેલ પહેલ થઈ જતી હોય છે.
અંદર અનેકો ઉત્સાહ હોય બધાજ માં
તહેવારો નજીક આવે એટલે તમે જેમ કીધું એ મને અગ અલગ અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે ખરેખર લોકો તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે તહેવાર આવ્યો નથી કે તૈયારીઓ શરૂ ઘરની સાફ સફાઈ કરવી પછી રંગરોબાણ કરાવ વું જે કોંઈ પણ નવી નવાં કપડાં ખરીદવા પછી તહેવારને લગતી મીઠાઈઓ ખરીદવી આવો બધો ઉત્સાહ તો તરત જ શરૂઆત થઈ જતી હોય છે તૈયારીઓ પણ તરત શરૂઆત થઈ જતી હોય છે.
ત્યારે તો સરસ સંગીતનું પણ વાતાવરણ બહુ સરસ હોય છે સંગીત થી તો તહેવાર એવો જીવંત લાગે છે.
હા ચારે બાજુ ગીતો વાગવાતા શરૂ થઈ ગયા હોય છે અને તહેવારોમાં તો એક સારી વાત એ છે કે રોજિંદા વાતાવરણ થી થોડો થોડો બદલાવ આપણને જોવા મળતો હોય છે કેમકે રોજે આપડે જોડે ગયા હોય છે. સ્કૂલે જતા હોઈએ છીએ રોજના કામથી આપણને જો થાકી ગયા હોય તો એકાદો તહેવાર વચ્ચે આવી જાય તો એમાં આપણને મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે અને આપડુ વાતાવરણ પણ રોજિંદા ટેવમાંથી એ બદલાવ જોવા મળતો હોય છે.
હોળી ઘણા જૂની જૂની પરંપરાઓ સાથે જોડાયેલી છે.
હમ હોળી તો પરંપરાઓ આજે પણ ઘણા સ્થળો એ જોવા મળતી હોય છે.
બરાબર છે. બધા જ વિસ્તાવરમાં વિસ્તારોમાં એની ઉજવણી કઈક અલગ જ હોય છે.
હા એમાંય પણ આનંદનો ભાવ તો તમે એમ કીધું કે બધા વિસ્તારમાં એની ઉજવણી અલગ અલગ હોય છે પણ બધા જ વિસ્તારમાં આનંદનો ભાવ તો એક સરખો જ જોવા મળે છે બધા લોકો ગમે તે તહેવાર હોય. બહુ ખુશીથી આનંદથી આ તહેવારની ઉજવણી કરતા હોય છે ભલે તે ગમે તે જિલ્લામાં હોય ગમે તે રાજ્યમાં હોય પણ આનંદનો ભાવ તો બધે એક સરખો જ જોવા મળતો હોય છે.
વાતાવરણ પર્યાવરણ સાથે બંનેનું સંતુલન કરવું જરૂરી લાગે છે.
હા આજે પણ ઘણા લોકો ઈકો ફ્રેન્ડલી હોળી ની વાત કરતા રહે છે એ પણ એક બઉ સારી વાત છે.
હા હોળી નો તહેવાર તો કઈક આ વર્ષે ખાસ દેખાય છે.
હા એવું કેમ લાગે છે તમને આ વખતે હોળી ન ખાસ તહેવાર દેખાય છે
કે સકારાત્મકતા નો સંદેશો આપણને દેખાય છે.
હા દરેક તહેવાર કંઈક ને કંઈક તો સંદેશ આપતા જ હોય છે જેમ તમે કીધું એમ સકારાત્મકતા નો તહેવાર છે.
હા એવો ઉત્સાહ તો એનો હોળીનો બહુ જ અલગથી હોય છે.
હા સાચી વાત છે હોળી તો એક હોળીના બી જા દિવસે ધૂળેટી હોય છે ધૂળેટીને દિવસે પણ એટલી આનંદ મો જ કરવામાં આવે છે કે તમે વાત જ ના પૂછો બધા લોકો એકબીજાને રંગ લગાડીને પિછકારીઓથી ફુગા ફૂલાવે છે આ આગળના દિવસોથી જ ફુગા ફૂલાવાની નેવું બ થી તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે અને એમાં પણ એ બાળકો માટે તો ખૂબ જ મહત્ત્વનો તહેવારને રમવા માટેનો તહેવાર છે
હોળીમાં તો બાળકોમાં તો કઈક અનેરોજ ઉત્સાહ જોવા મળે છે વડીલો ભલે બાળકો રમતા હોય ત્યારે સરસ થી જોતા જ હોય છે.
પણ એ વડીલોને પણ બાળકો રમતા હોય ત્યારે રમવાનું મન થઈ જતું હોય છે કે હું પણ રમી લઉં હોળી હોળી ના દિવસે તો પ્રગટાવા હોળીકા દહન કરવામાં આવે છે તો તમે મને હોળિકા દહન વિશે બે તત્રણ વાક્યો કેસો
હમ ત્યારે જ બધા રજા હોય છે આનંદનો માહોલ હોય છે બધા ભેગા થતા હોય છે.
હા ગામના પાદરમાં પણ હોળી પ્રગટાવામાં આવે છે ત્યાં એના એનો એક ઐતિહાસિક વાત છે કે પ્રહલાદ જયારે નાનો હતો ત્યારે હોડી તેની ફઈ જે એના ઘોડામાં બેસ સીને એમની ચુંદડી ઓળઢી હતી તો પણ એ બળયો નહોતો એના જેમાં આ જે કઈ હોળી ઉજવવામાં આવે છે એવું જ છે ને કંઈક.
એવું જ છે કે પ્રહલાદજીને અ બવજ એના પિતા એ મારવાના પ્રયત્ન કર્યા.
હા પણ એ મર્યો ન હતો
હમ એને ઈશ્વરમાં બવ જ રુચિ હતી અને એના પિતાજીને એવું હતું કે મારું જ નામ લિયે.
હા એટલે જ એમને એના એમને હોળિકા દહનમાં એને બાળવાનો વિચાર કરી નાખ્યો હતો.
હ એ એના ફય દ્વારા એના ફય ને એવી ચુંદડી ઓઢણી હતી કે ગમે તે એવી અગ્નિ એને ભસ્મ કરી શકે નહી.
હ અને એ ચુંદડી એના પછી એવું બન્યું હતું કે એ ચુંદડી એના ફોઈના હાથ માથા ઉપરથી ઉડીને પ્રહલાદ ઉપર પડી ગઈ હતી એવું જતું ને કઈક.
એવું જ હતું હા હા એવું જ હતું ખરેખર છે.
હા એટલે હોળીકા છે એ બળી ગઈ હતી ને પ્રહલાદ છે એ બચી ગયો હતો.
હા એવું જ હતું એટલે જ એને રોજસાહ છે બાળકોમાં એવું જ્ઞાન આવે કે આ પેલાની માન્યતા છે એ સાચી છે ખોટી નથી.
હા એ વાત પણ સાચી છે એટલે જો ગમે ગમે તે તહેવાર હોય હોળી હોય ધુળેટી હોય નવરાત્રિ હોય ગમે તે તહેવાર હોય તેમની પાછળનું ઐતિહાસિક સાંસ્કૃતિક એક રહસ્ય તો આવેલું જ હોય છે.
હમ અને એટલી જ બાળકોને ખ્યાલ આવે કે આ બધા તહેવારોમાં આ આ આ પ્રકારનું વાતાવરણ છે એનો ભાવ એવો અલગ છે બધા બધા જ તહેવારોમાં આ બધો જ ભાગ અલગ અલગ હોય છે.
અને આમાં પણ જે હોળીમાં ધૂળેટીના દિવસે જે દુકાનદારો હોય એને પણ ઘણો આમાં ફાયદો થતો હોય છે એ લોકો ફૂગા વેચતા હોય છે કલર વેચતા હોય છે પછી ઓલા સ્પ્રે મારવા આવે છે એ પણ વેચ તા હોય છે તો આમાં નોર્મલ લોકો કરતાં પણ દુકાનદારોને વધારે એમાં ફાયદો થતો હોય છે.
લોકો ઓમ બધું જ એકી સાથે ખરીદી લેતા હોય છે પણ એ લોકો પછી છૂટક છૂટક ગ્રાહક મારફતે વેચે એટલે એ લોકોને એ જબરજસ્ત ફાયદો થાય.
હા એ જ ને ગમે તે તહેવાર હોય એની સિઝનની ધંધો કરતા હોય છે તો એમને એને ફાયદો થતો રહેતો હોય જો હોળી આવે ત્યારે રંગોને પિચકારીઓને એવું વેચે છે પછી જ્યારે નવરાત્રી આવે. ત્યારે એ એમ લોકો કપડાંને ચણિયા ચોરીઓને દાંડિયા છે ને એવું બધું વેચતા હોય છે જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવે ત્યારે એ લોકો છે પતંગ છે ફિરકી છે એવું બધું વેચતા હોય છે તો એ એમનો ધંધા છે પણ તહેવારો આવે એમના ધંધામાં પણ પ્રગતિ ઘણી જોવા મળતી હોય છે.
લોકોને ઉત્સાહ અનેરો હોય છે ગમે તે તહેવાર આવ વે ત્યારે એ લોકોને પણ અંદર થી ઉત્સાહ હોય છે કે આપડે પણ આપડા ઘરનું ભરણ પોષણ થાશે અને મતલબ આપડા બાળકો પણ આ તહેવાર ઉજવશે
તમારી વાત પણ સાચી છે તો હવે હોળી વિશે બીજા બે ત્રણ એવું વસ્તુ કહેશો કે જેને અમને ખ્યાલ ના હોય.
હોળીમાં શ્રીફળની ફળ રૂપે શ્રીફળની પધરામણી કરાય છે ઘણા લોકો એવું માને છે કે એમાં મીઠું નું હવન કરવાનું હોય છે શ્રીફળની સાથે સાથે મીઠાનો.
મમરા પણ ઘણા લોકો નાખતા હોય છે, ધાણી પણ નાખતા હોય છે, એવું પણ હોય છેને
હા ખજૂર ધરાવે, મમરા ધરાવે, ગોળ ધરાવે, અને મીઠા ન તો કઈક અલગ જ હોય છે.
હા તો એમની ફરતે પ્રદક્ષિણા ના કરવી હોય એવું શું કઈ મહત્વ છે.
હા હા એ બવ જ મહત્વનું છે કારણ કે એના ફરતે પાંચ પ્રદક્ષિણા કરીએ એટલે બહુ જ મહત્વનું છે કારણ કે ચૈતર મહિનામાં કોઈ દિવસ તાવ ન આવે આખું વર્ષ દરમિયાન એ એવી માન્યતા. છે.
પણ મને ઘણી હોળી વિશે પણ ઘણી બધી માહિતી આપી અને એમાંથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું ધૂળેટીનું અને હોળી બે દિવસનો આ તહેવાર રહેતો હોય છે અને બે દિવસ માં બધા લોકો એટલો આનંદમય ઉજવે છે કે વાર્ત જ ના હોય છે હોળી ના દિવસે તો ખાલી રાત જ હોય છે પણ ધૂળેટી ના દિવસે તો આખો દિવસ બાળકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલો હોય છે એટલે આ બધી વસ્તુ માહિતી મળી એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. હા ફરી આપડે ક્યારેક ફરી આપડે ક્યારેક આવા જ ટોપિક ઉપર ભેગા થઈશું.
અને આભાર એક બી જાના વિચાર પ્લે કરશું.
હા.